માતાજી
હાલો
જય માતાજી
જય માતાજી નમસ્કાર સર તમે ક્યાં શું
સર અમારી આમ આમ આમ મારી સાથે કોઈ વાત કરવા જ નહી.
હ અરે સર મેં હું ના ક્યા ટેન્શન લેલો મેં તુમારે સાથ ટાઈમ સ્પેન્ડ કરુંંગા લેકિન અબી મેં ઓર જસવંત ઓર જસવંત કી સિસ્ટર સબલોગ ગધા ખેલ રહે થે.
હા તો જો તેલ લેવા.
ઔર અભી બી ગધા ચલ રહા હૈ લેકિન મેં ગઘે નહીં ચલ રહા મેં ગઘે કે નીચે છુપ ગયા
એ પેલો કતો ચઈ ગયો મોટો કતો?
મોટો ગધો ઈ રમેરો રે ગધો.
ઈ તો ફોન નહીં એટલે રમેરા તન ના ખબર પડે.
ફોન ચારજિંગ પડ્યો સે.
હા એટલે કદમ હો કદ કે વો ફોન કરે પછી મારો.
શીખ મુ ક મેં કીધું ત સે.
આ તો બંખો ફ્રી નહી રમવાનો. હમ.
ફ્રી ફાયર નઈ રમવાનું.
આ તો બાર હજાર ટ ભ કમે
ઓ, હ. દ દા થોડા ચીકતે
પણ હું શું કરેલું? તો મારે તો જ ચેક થાય.
હ, તારે કાલે ચેક થઈ થઈ ગયા ને, કે આવતા બે દાડા ચેક થાય.
એ મન ખબર નહીં પતે, ચેક શું તો બતાવશે.
એ તો પેમેન્ટ બતાવશે, એલું પેમેન્ટ્યું નેા ખાતું જોડવાનું આવશે.
એમાં શું કરો?
હા.
તમે ત ફોન કર્યો કે, હું કરું છું પાછો.
હા, તમે કરે તું, પણ બેગ ટુ બેગ એક તાર કરવાનો, એક માર કરવાનો. એટલે આપડે હા, એમ. અમે જહો બી આમ જ કરતા, પેલો એક ઈ કરે, પછી એક મુું કરું.
હું કરેલો, બલા મા હંગ કોઈ વાત કરવા જ નહી માગતું.
આ તો તું ફ્રી ફાયર ને રમે તો.
આજ ફ્રી ભાઈને.
હમ.
અ કાાલુક નને
મે આધું કંઈ તો, પતે રમ્યો, હવે ત્રણ-ચાર વાત. કથે રમવાનું હોય.
હ, કાતો ચીક પ મોટો કતો ખબ કાતો બન્યો નહી.
બણાયો બણાયો, એમ તો ભીળો રહીને, બણાય્યો.
હા.
એ મોટાકા દંધમ ઉપી.
હ કથચ છું હમજ હતી ખબર જ
આ.
કે ફેક, ફેંક રઈ તો, કે ટોટા હાલ.
હા, હા.
તારા ટો જવ લાગી. કી તું જમપનપરામ કુસદમકેે શન નમકીું બલા કિશન કે જહદ રદ ક કે ટોલ આલગ કિશન
હા, એ તો એ તો કે. મેં તો પોને આ બતાયને, પોતે તોમ તેમ તેમ થવા મગ.
હા, મેં તો શરવણ ને, ગેધું શ્રવણ કે, મુ કાલ તારા હંગાત વા કર છું.
સારવાનું હોય, સારવા થી ટાઈમ સ્પેન્ડ કરેલે.
હ, અરે હશમુખ ખંગાત કર, હશમુખ તો ચપ જેપ બ છે. એ સ્ટાઇલ તો જોઈ, જઈ તારી એક વખતું વાત કર દે, ખાલી.
હા, મે કોલ.
આપ વચ્ચે-વચ્ચે બોલ, ગઈ, સર આપ આપ આપ બડ ગઈ આપ.
અમે હુંનેરાત બોલા ને, અમિત ચજી. હેલો, સર નમસ્તે, તો શું તમે મારી સાથે વાત કરવા માંગો છો?
હિદી બોલ, ચાલે.
થોડું થોડા ઘણું હિન્દી બોલવા, ચાલે, આ આખું હિન્દી ના બોલવાનું.
તો આ.
હમ.
જું કે શું ચાલે?
રેડી ચાલ, આમ તો રેડી.
અને પેલું કેવાય ને જંતર મંતર ઉપર હેડતું તું ને એ એલા અમદમાં પેલા દિલ્લી પોલીસે એ હમ માર્યા છે ને
હામા તા
માતાને એવા માર્યા લોઈ લોહન થઇ ગયા તું બધા તૂટી જ પડી છે બંમ પેલુ ગેસના ગેસનું ફાયરિંગ કર્યું એટલે બધા બેવુ શિક્ષાનું બેહોસનું કર્યું શિક્ષાનું ફાયરિંગ ધુમ્મસ શું કર્યુ તું ફાઇલ તો ના કરી કે પબ્લિક તો આપડી ગઈ.
હોવે.
આ નેપાલ નું શું છે નેપાલનું કોક તે
ખબર નહિ નેપાલમાં શું છે હું તો કોઈ એટલી માહિતી રાખતો નહી.
નેપાલમાં કોક આર્મી ઘણી ઉતરી છે નેપાલના બોર્ડરથી
ના હોય.
ક છું.
ખબર નહી કોઈ નેપાલને
બીજું કઈ કેવું ચાલે.
હમ્મ ચાલો અંદર રેડી છીએ ખાવા કઈ એમ બધા તમે કાઢો.
તારે ફોન ચાર્જિંગ થાતો હતો.
હોવે.
બોલ્યા ચારની વાતનો મે મેં આપડે ફોન ના કર્યો.
હા.
તારનું ખાયને ડાયરેક્ટ વાત કરવામાં કોઈ વાત કરવાની માગતું માર હંગાત માર આટલા માણસો હ ફોન કર્યો જસમુખાન કર્યો.
આકે આકે શું કીધું.
એ ફોન જ નહી ઉપાડતાને કોઈ.
એ ડાઉનલોડ કર્યું થઇ ને ને ગ્રુપમાં એડ થયેલા તે.
હ હ
એ બધા મોટા માણસા માણસો એ ડાઉનલોડ કરવા મોડ્યા
મોટા માણસું અઠવાડિયામાં તા તું ક્યાં દાળે થી વાત કરી.
અઠવાડીયુ
અરે અઠવાડિયાંના બધા ઇચ ટોટલ કેટલા
હા.
ટોટલ કેટલા તારે
ટોટલ તો એ તો બાવી હતા એ બાવી માંથી એટલા આયા હતા.
એટલે
કોલ બાવી હતા.
મારે ન મારે છે કોલ મે તું ફોટો મેળ્યો હું બતાવી
એમના વતાવે
તો મારે મારે ફોન કપાય એટલે પછી હમ્મ.
ઈ આ ફોન કપાયને હું તને સ્ક્રીનશોટ પાડી મેલદુ દબાવશે ડેબોર્ડ ખુલશે.
હ હ મેલજે તો
હમ્મ.
આમ તો તું ગેમ રમતી જ નઈ.
આજ તો આમ તો કસ્ટમ રમવા જવાના હતા પણ હવે શી કરુ લઉ છું કે નહી. લગભગ તો મેં નતી કરી.
તો ભણવાનો તો તું દાળે ચેટલા કોલ કરી નાખે.
તો તો હું ત્રણ આડીએ અત્યારે એક હજાર કર્યો ને ત્રણ કે વિડ્રો કર્યો.
દિવસ નથી લાવવો આમ અંદર
દિવસના હું પંદર પ્લસ ને એમ કર્યું ઓમ કશું આ ભણવાના જવાનું હોય તો હું એટલા કાઢી જ નાખું.
દે પણ વાત કરવા વાળું મકુ થાકતું નહી.
ઈ તો ગપાડવા પડે મૂર્ખ્યો.
મારા કપ તચીય ખુશિયત.
આલે આ હશમુખો છે રતીઓ છે એ.
એઈતો ઓળી છે કે ખે હું ફોન કરું.
એટલે પણ આ ઈસ્ટ આ ઈ. સિસ્ટમમાં વાત કરવાની એક તારે કરવાનો એક મારે કરવાનું ઈ સિસ્ટમ.
એમ તો નેવડીકી.
ના એક એક કરવાનું તો એટલે તારા એક તારા થાય એક ઑને થાય.
હા તો એમ તો કર શું થાય એમ.
હમ એક એક કરવાનું અમે તો એમ જ કર એક હોમલું કરે એક હું કરું. હું તો આ બંદી થી વાતો કરું ને ઈ એમ કરું એક હું કરું એક ઈ કરે.
મનાલકી એની.
હમ લાડલી.
લાદ લે હલકી.
એ ઉસકો ઉસકો એસી પસંદ.
હમ.
તું પણ તું પણ ગમેતેટલો અડકી ને વાત કરે.
હા તને શું કેવા માંગુ છું હું કાત કોઈ. છોકરો વાત કરે.
છોકરાવ એ વાત નહી કરવા માંગતા તારાથી અરેરે.
તારી વાત થઈ પુરી કે. એક છે મેસીજ કરે ખાલી મેસીજ. ફ્રી થાતી જ નઈ એ રી.
અરર તો હું તો આખો દાડી મેસીજ કર કર કરવાના. શું તમે મારી સાથે આ એપમાં વાત કરવા માંગો છો તો આખોદાડી મેસે. કેર કેર કરવા હુ તો આખો દાડો મેસેજ મેં તો.
ઇતો તારે એ અમુકમાં. અમુક મોણહ સારું હોય ને અમુક ના ય હોય.
તન શું લાગે હું મેસેજ નહીં કરતો હુંવ.
એલ્યા તું તો તું રયો ને થોબડા જોઈ ને મેસેજ કરતો હશે આ છોડી છે એમ નઈ. ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય.
હું તો કવ છોકરો હોય ને તો ઓલી રીપલાએ નઈ આલતા.
અરરર.
હવે એક હું આઈડિયા કરું.
કોઈ ની જ કોઈ ની.
હલો.
અમારા ટ્રેનિંગ રમવા જ ટ્રેનિંગ રમવા. ટ્રેનિંગમાંયા કરાયો મારો બેટો ગાયબ થઈ થઈ ને મારે રયો.
હું શું કરુ એક આઈડિયા કરું હવે.
સ્યો.
મારો ડીપી ફોટો જગ્યાએ લકડી કરા.
હ હે એમ કર અને એક કોલ તો એ કમ્પ્લીટ કરવાના જ છે.
હા.
એ એકર ને તો એવો હેડ માર્યો હે.
અલ્યા હું કોમ કરું તો ના હાલે.
જામ જામ.
હ બીજુ વોટ્સઅપ છે એમાંથી ડાયરેક ગ્રુપમાં જોઈન થઈ ને એમાં લકડી જેવું કરી એમાંથી પણ મેસેજ કરી. ઈ નંબર ઉપર એપ્લિકન ફોન કરવું તો મારો નંબર જઈ ને સાર.
હોવે.
તો પણ ગ્રુપ હાર ઈ નંબર ઉપર આઈડી ન ખોલલી ગ મારે.
ક્યા નંબર બીજા નંબર ઉપર.
હમ.
પણ એક ના એક ફોન માં ન અલગ અલગ ફોનમાં.
હા હારી કોઈ ખબર હજી ખબીર પડવા જ વખર.
હો બે ત્રણ દાડા વાપરશે એટલે ગૂગલમાં સર્ચ મારવાનું ના આવડત.
હવે પડવા જ પછી ચેમનુ ચેમલું થાય છે એ તો તું જોજે ને.
ગો કઈ ગો કઈ કરવાનું થોડી થોડી વારમાં.
કાલ માર ભાઈ આવે છે ક્યાંય.
હા.
ધ્યાન માં એમ કે કઈ શીખવાડું.?
હા.
મને પૂર્વ આવરતું નહી હીરો નવલો ચોવી કલાક પડ્યો હોય છે.
તું તાર હોરો પાર્ટનરશીપ ગુછી નાખ.
પાર્ટનર ગોતવો હે ને.
હું ભુડા મારે તું ભણવાર ના હોને દ એક દાડા દ ઉપર. કોઈ કીધુ પંદર દેવાના.
હ ઉપર તો જ જ જિંદર ત નંબર ચયો મને મેલજે રો?
જીઓ.
જે કોલ કરવાનો હોય.
હમણા મલત તો.
હા. હમ.
આખો દિવસ કેટલો મિનિટ બેસે એટલે કામે પડ્યો હશે.
એ તોમ કોફી કતાવું.
હમ કોપી કર. હા બીજું બોલો કેવું ચાલે છે આજકાલ.
તું પેલુ હું વોટ્અપમાં ની બોલતા ઈ? હલો.
અમને વી અમને પ્રવા પ્રવાસ વિશે
પ્રવાસ વિશે આપણે દ્વારકા જશુ દ્વારકા.
હમ.
હલો.
આ પેલા કટિંગ થવા જે એના પછી એના વિશે. એ ટોપિક ઉપર વાત કરશે આખો ઉપ બોલ. બોલ હવે તો કોઈ બાપ જ નહી હા.
દ્વારકા ફરવા જાશુ એક દિવસ,
દ્વારકા આપડે હેડી.
હમ.
આખ પ્રવાસ જવાનું.
બધું નક્કી કરો બ ગાતા હો,
હા નક્કી કરીએ પછી બધા ફ્રેન્ડોને ભેગા કરીએ એના પછી. જે થી કરીને આપણેે બધા ફ્રેન્ડો સાથે ફરવા જઈએ.
હા.